તે પછી હલો
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો
ના બસ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું આજે આપણે ઘણા દિવસ પછી વાત કરી રહ્યા છે તો આજે આપ આપણે કઈ સરસ વિષય પર વાત કરીએ
હા સાચી વાત છે
હા આજે આપણે જીવનમાં શિસ્ નુ મહત્વનું વાત કરીએ
હમ
હા શિસ્ત માનવ જીવનનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ ગોળ છે શિસ્ નો અર્થ નિયમ નું પાલન કરવું સમય નું મૂલ્ય સમજવું અનેક જવાબદારી પૂરતન અવા આવર્તન કરવું થાય છે જીવનમાં સફળ માટે શિસ્ત ખૂબ જ જરૂરી છે
સાચી વાત છે રિસ્તો તો એ સફળ જીવન નુ અ સફળ અને સુખી તેનું સમજ જવાબદારી પૂર્વક પેલું અ મુખ્ય શું કહેવાય તે આટલું છે
હા પછી વિદ્યાર્થીના જીવનમાં પણ શિસ્ત નો વિશેષ મહત્વ છે જે એ વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે શિક્ષકો નું સન્માન કરે અને સમયપાત્ર મુજબ કાર્ય કરે તે અભ્યાસમાં સારું પ્રદર્શન કરે છે અને તેમજ શિસ્ત તો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ એકાગ્રતા અને મહેનત કરવાની ભાવના વિકસ ચાવે છે
હ
હે તો હલો હેલો હેલો